હાલો અવાજ આવ છે અવાજ આવે છેને કેમ છો મજામાં છો
બસ મજામાં તમે કો
બસ બસ મજામાં એકદમ શું કો જમી લીધું કે બાકી જ અજુ
ના ના જમી લીધું
સરસ
હમ
બરોબર બસ આ તો એક આમ એક રસપ્રદ વિષય મળે તો આજે વાત કરવા માટે તો મેં કીધું કે તમને કોલ કરું આજે
હા યાર દિલ્હી વાત કર દીલ્હી
એકદમ આપણને મનગમતો વિષય છે સવારની ચા અને ગુજરાતી ઘરની શરૂઆત શું લાવેલો આમ આમ વિષય જ એવો જોરદાર છે તમાર શું કેવું છે એ વિષય ઉપર હાલો હાલો અવાજ આવે છે હાલો હાલો હાલો